હ તમે કેેમ છો?
બસ બસ મજામાં. આજે આપણેે ઉત્સવ દરમિયાન ઘરની સફાઈ અને સમજાવટ ના મહત્વ વિશે વાત કરીએ.
ખૂબ રસપ્રદ વિષય છે. આ વિષ દરેક પરિવાર સાથે જોડાયેલો છે.
કોઈ પણ ઉત્સવ આવે તે પહેલા ઘરની સફાઈ કરવાની પરંપરા ઘણી જૂની છે.
સાચી વાતચી સફાઈ માત્ર દેખા માટે જ નથી કરવામાં આવતી.
ઘરની સ્વત્તા આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી માનવામાં આવે છે હે
સાચી વાચી જય્યારે આખું ઘર સાફ હોય ત્યારે વાતાવરણ પણ આનંદમય લાગી છે.
ઘણા લોકો ઉત્સવ પહેલા ઘણા લોકો ઉત્સવ પહેલા ઘરમાં સાફ સફાઈ કરવાની પરંપરા ઘણી જૂની છે.
જેમ કે બરિ દરવાજા દિવાલો અને ફર્નિચરની પણ હું સારી રીતે સફાઈ કરવામાં આવી છે.
કેટલીક જગ્યાએ જૂની અને બિનજરૂરી વસ્તુઓ પણ દૂર કરવામાં આવે છે.
હમ્મ તેનાથી ઘરમાં વધુ જગ્યા મળી છે અને વ્યવસ્થા સારી રહી છે.
સ્વ્છ ઘર સૌને ગમે છે.
અને મહેમાનો આવી ત્યારે પણ સારી છાપ પડે છે.
સફાઈ પછી ઘરની સજાવટ શરૂ કરવામાં આવે છે.
હમ સજાવટ ઘરને વધુ સુંદર અને આકર્ષક બનાવે છે.
રંગબેરંગી તોરણ દરવાજા પર બાંધવામાં આવે છે.
હમ અને કેટલીક જગ્યાએ તો ફૂલોની માળા પણ લગાવામાં આવે છે.
ઘરની બહાર રંગોળી બનાવવાની પણ સુંદર પરંપરા
હમ રંગોળી ઘરની સુંદરતામાં વધારો કરે છે.
અલગ અલગ રંગોનો ઉપયોગ ઘરને જીવંત બનાવે છે.
બાળકો પણ રંગોળી બનાવવામાં આનંદ થી ભાગ લે છે.
દીવાઓ અને લાાઈટોથી પણ ઘરને શણગારવામાં આવે છે.
અને સાંજના સમયે પ્રકાશ થી આખું ઘર ખુબ જ સુંદર લાગે છે.
કેટલાક લોકો નવા પડદા સાથે અને ચાદરો પણ પાથરે છે.
તેનાથી ઘરમાં નવીનતા અનુભવાય છે.
ઘરના મંદિરની પણ ખાસ રીતે સાફ સફાઈ કરવામાં આવે.
હમ મંદિરને ફૂલોથી અને દીવાઓથી સજવામાં આવે છે.
ઉત્સવ દરમિયાન સ્વછતા અને ભક્તિનું બંનેનું મહત્વ રહે છે.
બંને સાથે મળીને ઉત્સવનું સૌંદર્ય વધારે છે.
ઘરની સજાવટમાં કુદરતી વસ્તુઓનો પણ ઉપયોગ થાય છે.
હમ મને ખબર છે જેમ કે ફૂલો પાંદડા અને આસોપાલવના તોરણ
આ પરંપરાઓ વર્ષોથી ચાલતી આવે છે.
હમ અને આજે પણ ઘ ઘણા પરિવારોમાંથી જાળવી રાખે
કેટલાક લોકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને સજાવટ કરે છે.
પુના ઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓનો પણ ઉપયોગ વધ્યો છે.
તેનાથી કચરો ઓછો થાય છે.
અને પર્યાવરણ ઉપર
ઉત્સવની તૈયારીઓમાં પરિવારના બધા સભ્યો સહભાગી બને છે.
હ દરેક વ્યક્તિ પોતાની રીતે કોઈ ને કોઈ જવાબદારી નિભાવે છે.
સાથે મળીને કામ કરવાથી કામ સરળ બને છે.
હા અને પરિવાર ના સંબંધો પણ મજબૂત થાય છે.
સફાઈ દરમિયાન ઘણી જૂની વસ્તુઓ ફરીથી ગોઠવવામાં આવે.
તેનાથી ઘર વધુ વ્યવસ્થિત દેખાય છે.
સજાવટમાં સર્જનાત્મક જોવા મળે છે.
દરેક પરિવાર પોતાની રીતે ઘરને સુંદર બનાવવાનો ખુબ જ સારો પ્રયત્ન કરે છે.
ઉત્સવનું સાચું સૌદર્ય સ્વતા અને સુ વ્યવસ્થા પણ રહેલું છે.
હા સુંદર સજાવટ મસાથી સ્વચ્છ ઘર ઉત્સવની ખુશી માં વધારો કરે છે.
તેથી ઘરની સફાઈ ને સમજાવટ માત્ર પરંપરા નથી.
પરંતંતુ તે એનંદ એક અને સકારાત્મક વાતાવરણ નું પણ પ્રતીિક છે
આપણેે વાત આગળ વધારી ઉત્સવની તૈયારીઓમાં સમય ન આયોજન પણ ખૂબ જરૂરી હોય છે
હા જો આયોજન સારી રીતે કરવામાં આવી તો દરેક કામ સમયસર પૂર્ણ થઈ શકે છે
ઘણા પરિવારો સફાઈ નું કામ થોડા થોડા દિવસોમાં પૂર્ણ કરે છે?
હા તેનાથી એક જ દિવસથી વધુ ભાર પડતો નથી
ઘરની બહારની જગ્યા પણ સાફ રાખવામાં આવે છે
આંગણું ગેલેરી અને પ્રવેશ દ્વાર પણ સ્વચ્છ રાખવામાં આવે છે.
સ્વચ્છ પ્રવેશ દ્વાર. ઘરની સુંદરતા વધારવામાં મદદ કરે છે.
અને આવનાર વ્ય દરેક વ્યક્તિ પણ સારો પ્રભાવ પડે છે.
સમજાવટ માટે રંગોલી પસંદગી પણ મહત્વની ધરાવે છે.
હા તેજસ્વી અને આકર્ષક રંગો ઉત્સવનો આનંદ વધારીથી
તો કેટલીક જગ્યાએ હાથથી બનાવેલી સજાવટને પણ વધુ મહત્વ આપ આપવામાં આવે છે.
હા તેનાથી સર્જનાત્મક પણ વિકસે છે.
કાગળની સુંદર કૃતિઓ પણ સજાવટમાં ઉપયોગી બને છે.
અને તે ઓછી કિંમતમાં સુંદર શણગાર આપે છે.
આજકાલ પર્યાવરણ મિત્ર સજાવટ તરફ લોકોનું ધ્યાન વધી રહ્યું છે
હ પ્લાસ્ટિકને બદલે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
આ એક સારી અને જવાબદાર ટીવું છે.
કારણ કે તેનાથી પ્રકૃતિને નુકસાન ઓછું થાય છે.
ઘરમાં સુગંધિત વાતાવરણ પણ ઉત્સવનો ભાગ બને છે.
સાચી વાત ફૂલો અને કુદરતી સુગંધથી ઘર વધુ આનંદમય લાગે છે.
કેટલાક લોકો દિવા સાથે દીવા અને મીણબત્તી થી સુંદર પ્રકાશ કરે છે.
જેથી પ્રકાશથી ઘરમાં. ઉષ્મા અને આનંદ નો અનુભવ થાય છે.
બાળકો પણ નાની નાની સજાવટની વસ્તુઓ તૈયાર કરવામાં મદદ કરે છે.
તેનાથી તેઓ નવી બાબતો શીખે છે ને એટલા માટે.
બરાબર વડીલો પણ પરંપરા રીતો સમજાવે છે.
હા આ રીતે નવી પેઢી સુધી પરંપરાઓ પહોંચે ને.
ઘરની સફાઈ દરમિયાન વસ્તુઓને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં આવે છે.
હા તેનાથી રોજિંદા જીવનમાં પણ સર સરળતા રહી છી.
બરાબર સ્વચ્છ અને સુવ્યવસ્થિત ઘર મનને શાંતિ આપે છે.
અને કામ કરવાની ઉત્સુકતા પણ વધી છે.
ઉત્સવ દરમિયાન દરેક ખુણામાં આનંદનો માહોલ જોવા મળે છે.
હા. તેનું એક જ કારણ છે સુંદર સજાવટ પણ છે.
ઘરની દિવાલો બારીઓ અને દરવાજા સૌંદર્યમાં વધારો કરે છે?
હા નાની નાની સજાવટો પણ મોટો ફેરફાર લાવી શકે છે.
ઘણી વખત જૂની વસ્તુઓ નવી રીતે સમજાવીને પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
આ એક સારી બચતની રીત પણ બની શકી છે.
ઉત્સવ માત્ર ઉજવણી નથી
તે સ્વચ્છતા વ્યવસ્થા અને સંસ્કાર નો પણ સંદેશ આપે છે
ઘરની સફાઈ થી સ્વાસ્થ્યને પણ લાભ મળે છે
હા ધૂળ અને ગંદકી દૂર થવાથી સ્વચ્છ વાતાવરણ રહી છે
કચ્છ વાતાવરણમાં સૌને વધુ આરામ અનુભવાય છે
અને ઉત્સવ નો આનંદ પણ બમણો થઈ જાય છે
સજાવટમાં દરેક વ્યક્તિ ન નાનો ફાળો પણ મહત્વનો હોય છે
જેથી સાથે મળીને કરેલું કામ હંમેશા યાદગાર બને છે
ઉત્સવો આપણને મળીને કામ કરવાની પરેણામ આપે છે
અને સહકાર નું મહત્વ પણ સમજાવે છે
અંતમાં એટલું જ કહી શકાય કે ઘરની સફાઈ અને સજાવટ ઉત્સવની તૈયારીઓનો મહત્વપૂર્ણ ભાગ છે
હા સ્વચ્છતા સુંદરતા વ્યવસ્થા અને એકતા આ આ ચારે બાબતો ઉત્સવને વધુ અર્થપૂર્ણ બનાવી છે
આજે આ ટોપિક ઉપર આપણે બઉ વાત કરી ફરી આ વિશે ચર્ચા કરીશું
ચોક્કસ
ઓકે આભર
આભાર